હમ્મ. કેમ છો? બસ મજામાં છો તમે કેમ છો
હા હું પણ મજામાં જ છું. બસ આજે મને છે ને તમારાથી કંઈક તો જાણવું હતું એટલે મેં તમને કોલ ફોન કર્યો.
હા હા.
આજે મને છે ને હું તમારા ઘરે આવી તી તો તમે મને છે ને એક એક ગટ્ટાની સબ્જી મને ખવડાવી તી તો એ મને બહુ જ ગમે છે તો મને છે ને એની રેસીપી તમારે પૂછવી હતી.
હા હા જરૂર બેસન લટા ની સબ્જી?
હા હા એ જ એ જ મેં પણ ટ્રાય કરી પણ મને તમારા જેવો એમાં સ્વાદ નઈ આવ્યો તો મને એમ થયું ચાલો ને તો પ્રોપર તમારી સાથે એની રેસીપી પૂછી લઉં.
હા હા જરૂર તમને બતાલાવ. જો તમા આ બેસન ગટ્ટા છે ને એ તો અમારા અહિયાં બવ ટ્રેડિશ લી અ બનાવે છ બવ બધી અલગ અલગ તરીકે પણ બનાવે છે અને આના બે ત્રણ અલગ અલગ વેરિએેશન પણ છે કે તમે આ રીતે ન તો આ રીતે પણ બનાવી શકો છો. તો હું તમને પહેલા તો બેસન ગટ્ટાની સબ્જી નો તમને થોડોસો થોડી રે આપું છું પછી તમને એના જે બી જે વેલ્યુએશન છે ને પણ તમને જરૂરથી કહીશ. તો બે ગટ્ટા છે ને એને એના બનાવવા માટે તમે પેલા સૌથી પહેલા તમને બેસન લેવાનુ પછી બેસન ની અંદર આપડે નાખ છે ને એ પ્રમાણે આપણને ભરી નાખવાનો પછી અજમો અને મી મીઠું, મરચું, મસાલા જે આપડે બધું નાખીએ એ બધ નાખીને પછી એને એના દહી થી થોડું થોડું થોડું થોડું કરીને થોડું એક ચમચો જેટલી દહી નાખીને પછી ધીરે ધીરે હાથ થઈને કાઠો થોડો અ થોડોક લોટ અ આપણે લોટ બાંધી લેવાનો પછી એના આપડે બનાવીએ છીએ ને ગટ્ટા હાથથી
હા.
એવી રીતે આપણને હાથ થી એના ગટ્ટા બનાવીને અને પાણીમાં ઉકાળવા માટે મૂકી દેવાના. એ પાણીમાં થોડોસો સરસો નો તેલ અમે ઉમેરી નાખી છીએ એનું સ્મેલ એની ફ્રેગ્રેન્સ બહુ સારી લાગે છે.
અચ્છા તો આ એક અ યુનિક મતલબ આ એક તમારી સિક્રેટ અંદર ટ્રીક છે ને?
હા એના ફ્રિકવેન્સી બવ સારી આવે સરસો ના તેલની. પછી આપણેે એને સારી રીતે બોઈલ કરી નાખી પછી એના ગટ ટ્ટા કરી નાખવાના કાપ જે નાના નાના પીસ કરી નાખવાના ઠંડા થ થાય એના પછી. પછી આપડે અ બીજા અ ફ્રાય પેનમાં આપણે મસાલા નો જે બધો તૈયાર કરીએ છીએ. એમાં લસણ, પ્યાજ, મરચાં અને આદુ, મરચા, લસણ નો પેસ્ટ બધી રીતે આપણે જે મસાલો ફ્રાય કરીએ છે ને તે મસાલો ફ્રાય કરીને અને જો તમે દહીં નાખો તો પછી ટામેટું નહીં નાખવાનું અને જો તમે દહી ને નાખું ઓપ્શનલ છે તને નહીં નાખવું હોય દહીં તો પછી તમે એમાં ગ્રેવીમાં ટામેટો નાખી નાખ તમે તો અમે તો દહીં વાળું વધારે પ્રીફર કરીશ
હા નઈ, ઈ સારી લાગે છે દહી વાડી ને મે ઇજ ખાધી તી તમારે ત્યા, હા.
તો પછી દહીં આપણે પછી આપે પેલા ગ્રેવી સારી રીતે પાકી જાય પછી એમાં થોડુંક દહીં નાખીને જ્યાં સુધી દહીં હલાવાનું જ્યાં સુધી પાટે પાટે નહી પાંચ મિનિટ સુધી પાછું છોડી નઈ ને ત્યાં સુધી આ દહી, ના ત્યા પછી એને તારે સતત હલાવતા જ રહેવાનું.
અચ્છા.
પછી તેલ છોડી નાખે છે પછી આપણને એમાં ગટ્ટા નું અ જે આપણે કરીને રાખેલા છે ને એ પાણી સહિત ગટ્ટા નાખી દેવાના અને ઉકાલ લઈ લેવાનો પછી થોડું શું સહેજ જે ગરમ મસાલો અને અ કોથમીર નાખીને પછી તમે એને લઈ લે લઈ લઈ
અચ્છા, તો આપણે એમાં મતલબ થોડુંક અગર ટેસ્ટ ઇન્હન્સ કરવા માટે થોડું કસ્તૂરી મેથી પણ નાખી છે કે?
હા હા જરૂર થી નાખી શકીયે મેથીનો સ્વાદ પણ બહુ સરસ આવે છે પણ ટ્રેડિશનલી તો આવી રીતે બને છે અને જો એક એની જ વેરિએશન છે. એક પિત્તોડ ની સબ્જી અમારા મારવાડમાં બ બહુ ફેમસ છે એ પણ પાંચ પાંચ જ મિનિટમાં બની રહે છે. અને પિત્તોળ એ પણ બેસનની જ વેરિએેશન છે તમે સાંભળ્યું હશે. હા તો એ પણ એવી રીત
હા એ એ પણ મને ની રેસીપી પણ આપી દો તો હું પણ ટ્રાય કરું કેમ કે ઘણીવાર આપણને કેવું કે મતલબ હવે આ ઉનાળો છે કે ઘણીવાર કોઈ વાર આપણને શાક ખાવાનું મન નથી થતું કંઈક બનાવવાનું મન નથી એમ થાયને કે ઇન્સ્ટ ફટ ફટાફટથી બનીને. રસોડામાંથી બહાર નીકળી જઇયે. તો આવી બધી રેસીપીઓ આપણને કામ લાગે કેમ કે ડેલી આવા લીલા શાક ખાઈને પણ કંટાળી ગયા અને ચોમાસામાં ખાસ કરીને જ્યારે લીલા શાકભાજી નહીં મળતા હોય ઉનાળામાં હવામાં તો આ બધા શાકભાજી બહુ મતલબ આવી બધી રેસીપી થોડી કામ આવે આપણને.
સાચું કહો છો તમે અને પિત્તોળની સબ્જી અને બેસન ગટતા અને જે કેળ સાંગરી આ બધા શાક છે ને મારવાડમાં પ્રસિદ્ધ હોય છે કારણ કે ત્યાં છે ને લીલા શાકભાજીની અછત હોય છે. તો ત્યાં વધારે પડતા લોકો આવી બધી જે સુકીની શાકભાજી કે કોકલા બનાવીને રાખેલા હોય એવા જે શાકભાજી હોય છે એ એને વધારે બનાવે છે. તો પિત્તોળ અને એવા બધા બેસન નો પણ વધારે ઉપયોગ કરે છે ત્યાં. તો આ બધા શાકભાજી ત્યાં મારવાડ નું બવ જ બનાવામાં આવે છેકારણ કે ત્યાં લીલા શાકભાજી સમય પર ઉપલબ્ધ થતા ન તો એના માટે આ આ બધી ત્યાંની રેસીપી છે. તો પિત્તોળ ની સબ્જી હું પણ એને બહુ તો નથી બનાવતી અ કારણ કે મારા ઘરના બધા છોક બધા મારા અને એમને ભાવતી ઓછી ભાવે છે. પણ મારા સાસુ ના ઘરમાં બહુ જ બનાવે જ તો પિત્તોણની, હા એના માટે પણ આપણે જો બેસન છે ને એને થોડું આપડે અ જેવી રીત ગુજરાતમાં તમે સાંભળ્યું હશે ઓલી અ શું કે છે એને અ પતલી પતલી બનાવે છે હા, હા હા એ ખાંડવી.
ખાંડવી ઈ અને પાપ હા હા હા ઈજ ઈજ સમજી ગઈ ખાંડવી પણ મલે અને પ પાટોડી પણ.
હા હા હા. એ જે ખાંડમી છે ને એનો આપણે જે રીતે ગોલ તૈયાર કરીએ છે ને એવો જ ફૂલ તૈયાર કરવાનો પણ એમાં થોડુંક બવ એ બવ પતલો કરી નાખે છે. આ આપણને પતલો નથી કરવાનો આ થોડું તેજ મોટ મોટું જ રાખવાનું અને બીજું એમાં મસાલા બધા ઉમેરવાના. જેમ કે આપડે અ બ બેસનગટ્ટામાં બધાના મસાલા ઉમેરીયે છીએ એ પ્રમાણે આમાં પણ બધા મસાલા આપડે લસણ, આદુ, અ નો પેસ્ટ, મરચાં નો પેસ્ટ, અજમો એ બધું નાખી દેવાનું આમાં પછી એને પાણી માં નાખીને એકદમ થોડું પતું અ એ જે રીતે આપડે ઓલું ખાંડવી નો લોટ તૈયાર કરીએ છીએ ને પટલું હોય એકદમ એટલું પતલુ નથી કરવાનું આ થોડું થીક રાખવાનું છે આનું. પણ એ પ્રમાણે જ આપણને કરવાનું. જે રીતે આપ. કેવી રીતે આમ કરીએ છેએ જમાવી નાખીએ છેએ એ એકદમ પતલું પતલું એકદમ રોટલી જેવું કરીએ છે પણ આને આપણે થોડું મોટું રાખવાનું જાડું રાખવાનું એ પરત.
હા હા.
પછી થાળી માં રાખીને પછી નીચેથી આપડે પા પાણી બોઈલ કરીને એમાં થોડુંસુ આમ સેટ થઈ જાય. પછી એને એના કકરા કરી નાખવાના.
અચ્છા.
જેમ કે આપણેે એને કાપીએ છે ને.
હા હા.
એવી રીતે એ કકડા કરી નાખવાના પછી એને આપણે ફરીથી જોક લગાવવાના તો બધો એમાં મસાલો અને લસણ આદુ પેસ્ટ પ્યાજનો પેસ્ટ કરીને આપણે જે મસાલો બનાવીએ છીએ અ ક અ અને કાંદા નો ઉપયોગ વધ વધારે કરે છે કારણ કે એમાં કાંદો આવે છે ને તો આમ કાપીને મોટા-મોટા નાખીએ છીએ તો કાંદો અને પિત્તોળ બંને સાથે આવે છે તો બહુ સરસ લાગે છે.
અચ્છા તો એમાં પણ એનું જે મત મતલબ એની ક ઓલી એમાં પણ દહીં દહી.
હા દહીં હા દહીં નો ઉપયોગ જયારે આપણે જ જ્યારે એનો આપડે ભેસ બનાઈએ છી અહ મસાલો બનાઈએ ઈ મસાલામાં એજ પહેલા, પહેલા પ્યાજ અને કાંદો ને એનો અહ મસાલો પેસ્ટ સારી રીતે પકી જાય પછી એમાં એક કટોરી જેટલું દહીં નાખીને પછ છી એને પણ સતત ત્યાં સુધી ફાટ ફાટવો નહી જોઈએ તો એને પણ સતત હલાવવાનું. અને એ પણ તેલ છોડી દે પછી આપડે એમાં એક થોડો પાણી એમાં પણ આટલું બધું પાણી નથી રાખવાનું જેટલું આપણે બેસ સન ગટ્ટા બનાતી નાખીએ એમાં થોડું ઓછું પાણી નાખવાનું. અને પછી આપણને ઓલા પિત્તોળ જે આપણેે બનાવીને રાખ્યા છે તો ત્ર કરીને કે પછી અમે આમાં ઉમેરી અને થોડો કોથમીર દો બસ એવી રીતે છે આ પાંચ મિનિટમાં તૈયાર.
બિલકુલ, જો આ મને રેસી પી એકદમ યુનિક અને નવી લાગી, મેં પોતે કોઈ દિવસ મતલબ મેં સાંભળી હતી ટીવીમાં ને એકવાર મેં જોયું હતું બટ અહ કોઈ દિવસ મેં ખાધી નથી અને મેં બચપનથી પણ મારી ઘરે પણ આને બનાવતા નથી જોઈ તો હું આ ચોક્કસ ટ્રાય કરીશ.
હા હા પિત્તોળ ની સબ્જી તો આપડે અહિયાં મારવણમાં તો બવ જ ફેમસ છે. અને કારણ કે બધી આ બધી બેસ્ટ આ બધી સુકી સબ્જીઓ છે કે આપણે ઘરમાં રાખીએ તો આપણને એકદમથી કોઈ મહેમાન આવી જાય તો મારવાડમાં પિત્તોળ ની કા તો અને આવી રીત
હા ઓલું તમે રાબોડી રાબોડી કઈ છે એ પણ જલ્દી પા પાચ
હા હા હા રાબડી પણ આપડે જે શિયાળો આવ છે જ્યારે આપણે પાપડ બનાવીએ છીએ ને ખીચયા પાપડ બનાવી છેએ ત્યારે પણ આપણે રાબોડીઓ બનાવીને બવ રાખીએ છી. મારવાડમાં આ બધું આનો ક્રેઝ વધારે છે.
બિલકુલ બિલકુલ સારું ને ચલો ને હું પણ હવે તમે મને આ જે રેસીપી બતાવીને ચોક્કસ જ ઘરે ટ્રાય કરીશ બનાવવાનો અને ફટાફટ થઈ પણ જાય ને આપ આપણે રસોડામાં બહુવાર ઊભૂ નહીં થેવું પડે અને ઘણી વાર કેવું થાયને આપણને કશું ખાવાનું મન નહીં થાય કે નહીં ભાવતું હોય તો આવું કંઈક ઇન્સ્ટન્ટ બનાવીને ખાઈ લીધું હોય તો કંઈક યુનિક લાગે અને સારું પણ લાગે જે રોજ આપણે નહીં ખાતા હોય ને અલગ કંઈક ખાઈએ તો.
ને એમનું પણ મેં પણ હમણાં જ આ અઠવાડિયા પહેલા ઘરે આમ અમે જમવાનું બહાર હતું તો અમારે બંને બ જમવાનું હતું. મે પિત્તોળની સબ્જી ઘરે બનાવી હ અ જારે એવું હોય છે કે . છોકરાઓ આ બધી વસ્તુઓ એમ ને ઓછી ભાવ છે એમને તો તમને ખબર જ છે એમને તો આ ચીજના દીવાના છે. એવી બધી કોઈ એવી વસ્તુ જે વેરી હોય એ એમને ભાવે છે. તો મે આવી બધી સબ્ઝ અ હમણાં ગયા અઠવાડિયે જ
બિલકુલ ચોક્કસ ચાલો ને હું પણ ટ્રાય કરીશ અને તમને રિવ્યૂ જરૂર આપીશ કે કેવી બની તી.
હા હા જરૂરથી જય શ્રી કૃષ્ણ.